કઈ નઈ સુ કરો
કઈ નઈ જો બધી વસ્તુ મૂકું છું હરખું.
છે. હું તે જો બેઠી તી. રસોઈ તો કઈ બનાવાની સે નઈ.
ફરા એક ટાણું કર્યું કે ફરાળ?
ના ફરાળ જ તું? બપર ફરાર કરયુ તો અત્યારે તે હા બધાય ચારે ચાર.
બાપુ હારું રહેસે હવ?
હા હવાજનું હારું રશે.
તો બતાવ આનો બતાવી આયવા?
ના ના હજી બતાવવા નથી ગયા. નીરો ક્યા રે પૂરો થયો હમણાં વીસ તારીખે થયો નીરો પૂરો. હમ્મ. હમ્મ, તો હવે જાશે એવું લાગશે તો.
છે. એ તો ના પાડતા તા ઈ કે કે એટલે એટલે હા એમ કે હારુંન શેન હું જવું. તો આપડે એવું નથી કેતા કારણ કે મોટું ઓપરેશન કે નહી તો પછી ભલે ને આપણે બતા
હા એમ ત્રણ મહિને તો ડોક્ટરે થોડાક એમ કહેતો યા ટુ ત્રણ મહિને કીધો
હા એમ અને પાછું થોડું જેવું તે વ
હા એમ હા એમ તો બતાય આવે તો હા રું એમ
તો જે હું બાંધ કેતી ત એક વખત બાને વાત થઈતી ને ત મારું નામ લઈને કેુ ઘોર સાપૂસતીક થી ગ તહે કે નહી એમ
હમ
તો કે જાય ત્યારે હાચુ એમ
હા એમ જઈ આવે તો સારું એમ કે ડોક્ટર કીધું છે પછી જઈ આવે ને તો હા હમ કે એક વાર બતાય આવ ને કેમ કે ચાર પાંચ ચાર મહિના તો થઈ જ ગયા છે પાકા
એને
હા ત્રણ મહિને કીધું તું તો ચાર હાડા ચાર તો લગભગ થઈ જ ગયા છે
તો પછી હું આયવી ને એને કેટલો ટાઈમ થઈ જાય
એ ત્યારે ગયાતા જોઉં ને
એટલે એમની હું ત્યાંથી અહિયાં એવી
એ નહ હા એ ન તમારે તે બે મહિના જેવું નહ થઇ ગયુ હોય
તો હું એમ તો કઉ છું
હા એમ તો ઈ તમે હતા ત્યારે ગયા એ પહેલા ઇ પહેલા મહિના દોઢ મહિના પેલા લગ્યા આ એ છે
હા એમ
હા એમ હા એ પેલા ગયા હોય મહિને દોઢ મહિને તો કેટલા તો એ તોય તો ચાલય એ ત્રણ મહિના તો આપણેે હાલ એ ન ગણી પણ ત્રણ મહિના તો ગણી લઈ ને એમ
હા તો
હમ
ઓલી હું કે પછી ખબર પડે ને એમ
હા એમ કે ના ના ડોક્ટર કે એ પ્રમાણ બતાવી દે સારું એમ
હમ
હમ બીઢિંગ ગલયું શું કરે
એક બેન જોને્યારે હું આ બધું ઓરખું કરું છું ને તો એને પપ્પા એ મોબાઈલ લીધું હું લ નામકડી અ ગુડ એવિન તો રોતીથી તો મે ોડ દીધીનેોળિયા માંધાોળિયા ઓલું ચિત્ર એુંોરેલું હોય
હા હા એ જોયા રાખે.
જોઈને રમેશે આ કે ઓ આવ એમ કરો બોલવા જાય આમ તો બોલતા તો ન આવડે હજી
તેવાજી ત આવડે ન
હા ગોટા વાળ હ ગો ગ તવાડાકોે
હ હમ હુ કેયો તમે રસોઈ બનાવી લીધી તમે બપોરે જો ફરાળમાં હ બટેટા કયા તો બટેટાની સુખકી ભાજી કરી હતી પછી પૂરી કઈ રી હતી રાજ ગ્રણ લોટ
ઠીક રાજગરાણ પૂરી કરીવી
અને પછી શીખાંડ લાવ્યા હતા
છે.
હમ સરાળ કરી લીધું પશે હ ડાયો તો હમણાં પપ્પા તો એને મન થાય એટલે એક દિન બીજ બે દિન એમ લાવવા રાખે પછી છે ને એને હાટું રાખી દે તો હોય ગયું હોય હ બપોરે પછી ઉઠે ને તં દઈને એને તો બહ ભાઈ શીખડ શીખડ એમ કરે
હ શિખંડ શિખંડ
હવે તો કેટલું બોલે બધું બોલે આપડે બોલીએને બધું હું એમ કહ ને એ તોફાન કરીને કે એક ઝાપટ નાખીશ ને તો હવે ક્યાક વાર આરાધ્ય ને એમ કે એક ઝાપટ નાખી આરાધ્યા એક ચાપટ નાખી છેને એમ કરે હા એમ બવ મારે બેન હજી ક્યારેક. પપ્પાને માર લે. જે મારવાનું ને ઈ તો બટકા તો ઓછા ક્યારેક જ ભરે પણ મારવાનું નથી ભૂલતો ઈ.
ઈ હજી હા એમાં ક્રીસા હતી તો યાદ મા આવી જતી હવે નથી તો આ જયારે ત્યારે
હા હા આરાધ્યાના હાથમાં આજ તે કાક ખાઈ નાકતી લગભગ આરાધ્યા ને એ હાંજે કે હવારે એમ કાક બે બે મારી લીધું કાક એ રમકડું.
ની શેર
બે વાર માર લીધું વિશારાને.
મોટો થાય છે ને પછી ભાઈ રાખશે તેજ હજી કંઈ ખબર ન પડ એ વાટલે.
હા તમે શું બનાવ્યું રસોઈમાં?
અમારે શું નેચું અમારે એક ને જમવાનું શે.
હા છે.
એ તો બટેટા ના પાડે સે એમ.
છે કાક. હમ્મ હમ્મ, અમે અત્યારે જો એવું લાગે ચાન પુરી પુરી પડી સે ને તો પુરી ને ચાને એવ કરી લેશુ.
હા પણ એમ તો હું પછી કરું.
મજા આવી ગય હો રેલી જોવાની.
હેને મને સ્ટેટસ મૂય પણ ત્યારે મને થાય હાયસ બાપા હું ન્યાં હોત તો કેવું હારું હોત. આવી રીતના જયારે ઓલુ તહેવાર આવે ને ત્યારે વધારે ઓલું થાય એમ
એટલું બધું ની થાય
હમ
હ, અહિયાં તો હું આમ કે આપડે બધા લેડીસ, લેડીસ એ જાય બધે જોવા જાય ના તો દિવાળી માં તે રોશનીનું કેવું સરસ હોય, રોશની જોવા જાય, હા એ પછી રામનવમી નું, હા, એમ
કે રાતના આટલા વાયગા હશે
હા, એમ, એવું લાગ સમય ક્યાં વયો જાય કઈ ખબર જ ન પડે
અને એમ આમ પાછા ગણપતિમાંય કેવું બધું ડેકોરેશન
હા, ગણપતિ માં હા ગણપતિ માંય એવું સરસ કરે
હમ
હ, હા હમ, બોલો તમે
તમ
તડકા કેવા પડે તમારે
અરે બે નાચ્યો કાલે નાચે કઈ તડકો હતો તો બાપરે
તે વધારે પાસા આપ
અરે એક લી લું પેકે
હ હમ બહ બે દિવસ થી પડેસ પાછા બેદી પાસું સારું હતું આ વાવાઝોડા ન તું તાર પ બે ભી ઠંડક જેવું લાગ્યું પછ પાસું પડવા માંડયા હા એમ હા એવું થઈ ગયું તું હા
એ તમારે તો આમ દરીયા કામો રહ્યો એટલે વધારે
હા એટલે વધારે અમારા ઓલા હમ
અમારે હતું પણ પછી પાસું હવે તો કઈ નઈ હતું ઈ ન ઈ
હા હ તો હોય નહ તે આપડે આ બાજુ ઓછું હતું ભાવનગર જિલ્લા મા આટલું બધું નહોતું પણ રાજકોટ ને જામનગર ને એ બાજુ વધારે હત
અહંયા આગલા દિવસે હતું. એટલે હતું એટલે એ એ એમ તો પાયવ્ય ને કંપની હતી તો એમ કહેતાતા એ કે કે એ કહે કે વરસાદ આવશે. આગલા દિવસે આહીંયાં વાવાઝોડું આવ્યું ત્યારે કહે કે લાલપુર ની કેટલો બધો વરસાદ
હા, એ બાજુ વધારે હતો.
એ. હું કયો બીજું?
હું કહું તો બારે માસ ચોમાસું
અરે હાલીકાતા ભલા આલ્યા આગાહીત કરીશે એક તો પાહા એવું કહેતાતા. એમ કહે કે બારે માસ ચોમાસું રહેશે કાંતો પછી એમ કહેતાતા વરસાદ આવશે પાશુ. શિયાળા જેવું થાશે? હા, હા, એમ. શિયાળા છે એમ કે ઠંડી થાશે? અને પછી તડકા પડશે એમ
હા તને વાવાઝોડું પાશુ એક કે બે હજી આવવાનું શે હું તો કહુ આ તો ચાર પાંચ વરષ થી વાવાઝોડું સખત ચોથા પાંચ મહિનામાં તો આવે જ છે ગમે ત્યારે હા ચાર પાંચ વર્ષ થઈ ગયા છે ચાર પાંચ વર્ષથી આવે છે વાવાજોડું હમ
મ કેવું કે આ તો જો કેવો સમય આવ્યો
તોું હ બ ત્રણેય ઋતુ બારે માસ એમ
હા ત્રણેય ઋતુ એમ નવીન જ નહી હવે કઈ કે આ ઋતુમાં આમ થશે હા એમ હવે તો બસ આ જેમ જેમ સાલ વધતા જાય એમ એમ આ બધી વધારે બધું આ કળિયુંગ આવતો જાય
હા એમ અરે હજી તો કે છે કેવય કળિયુગ આવશે શી ખબર
હજી તો હમ તે હું
તઈ હું ગમે ત્યારે વર્ષાત ઘડી એક એક દિવસના તમને ત્રણેય ઋતુ અનુભવાય જાય.
હા એમ હવારે ઠંડી
ઠંડી હા શિયાળો એ તે ઉનાળો એ તે અને ચોમાસું એ તે ત્રણે ઋતુ એક માં આવી જાય.
હમ્મ.
એટલે બધું છત્રી તમારે રાખવાની છ છત્રી રાખ રાખવાની રેનકોટે એ રાખવાનું.
હા એમ બધું એ સી રાખવાની, કુલર એ રાખ રાખવાનું
ફુલરે નાખો લોકો ગમે ત્યારે ગમે એ વસ્તુ ની જરૂર પડે.
હા એમ.
નક્કી નો હોય એમ?
જમવાની તો વાર હેશે ને હજી તમારે?
હોવે હજી તો વારશે.
મારે જો હવે ભાગ્યરાજને હમણાં જમાડું છે. એની પાસે ને એ ટાઈમે રૂમમાં જ પૂરવો પડે એવું થાય જો રૂમમાં પૂરીને જમાડું ને તો હરખું જમી લે ને વોલમાં તો આમ તેમ આમ આમથે આમ કરે ને જો ટલે જેમ કેમ મમ્મી મારે રેવું છે રમકડા રમતા હોઈને બે ભાઈ બેન રૂમમાં પછી એમ જમવાનું ટાઈમ થાય ને પછી હું એમ કઉ કે હારે વારતે તુંને બાર વઈ જા હું, એને જમાડું એમ કે મને રહેવાદો તોલી રે ને તો એમ કે નહી, દીદી ઘડી કે મમ્મી ઘડીક દીદી, ઘડીક મમ્મી જમે ની એટલે પસ મારા, હા, પસ હા એમ, હા, નહી, પસ મારે એને કેવું પડે, પસ મારે એને કહેવું પડે હરા થયા તું સે ને હોલ માં આવી જા અને હું રૂમમાં આવી એને જમાડું એમ
ઠીક, બોલાવ તો લાગે
બોલાવે છે મી એમ હ
હમ
લઈ જજો તમારે એન કામ હોય તો તો
એ હાવાંધો નઇ
એ હા એક એક મિનિટ ચાલુ રાખ છો
હા હા
હા વાંધો નઈ લઇ લો હારું હારું
એ હા
હા જી મા
હા જય‌ માંતાજી